હ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે?
મેં, શું કોઈ શું કરો છો?
ની બેટા સા તમે શું કરો છે?
મેં બેટું સ બેટી સી. કઈ ની કરું છું. ઓર કઈ કરતા છો?
હ કંઈ ની હો, તબે રોટલી બનાવાન, હાનુ બનાવાન
હા, મે બી અબી ખાણું બણાવા. ના, બસ બે
આટલે અંટર આટલે, આટલે શેલ લાગરો છે આ આ રિયા છો કંઈ? સાડી લેવાને.
ક્યાં લાગ રહ્યો?
સેલ લાગરો સાડીનો.
સેલ લાગરો કાંપે?
ફતેહનગરમાં લાગરું છે, તો આપે આવજો.
ફતેનંગર, કોણ જગા, કોણ કસ દુકાન પે? છે દુકાન.
દુકાન, દુકાન રો તો નામ નથી પતું છે મને. હવે તો કૂછ લેવા માટે દુકાનમાં ખૂબ તો તો આજો છે આપી હાલ છે હ આપી ચાલે છે, રે મારે બી લાણી. કિહે ના.
અચ્છા, ઔર આપ ભી આઓ છે ક્યા?
હા, મુું બી આવું છું ન!
હા. કઈ લાવો છી? હા અચ્છા.
બેનવાની હે કો ની ને.
હં, અચ્છા.
ઓર, શું કરો છો?
કઈ ની, અબ ખાણું બનાવવાકી તૈયારી કરું છેએબ હ
મને ભી ચા બનાાય. અમે જોબ કરું છે તો તમે શું કરો છે?
હું જોબ કરું છું હું ઉદયપુર મે કરું છું.
અચ્છા તો મારે ભી દેખજો ને
હા આપણેે ભી દેખું વેગા વે
એટલે મારે દૂર ખુબ પડે ને એટલે મારે દૂર ખુબ પડે છે આના તમારી સાથે આવું ને? તો ઠીક રહે છે.
હા મારી સાથે આજો હા પૂછું મા હા પૂછુંંગા અગર વેગ જણારી તો આપનેું કું ઠીકે.
ઠીક છે.
હ તિકે મે
ઓર હાલો તો પછી કદી આવશો તમે? સાડી લેવાને જવા તો
કતરા દન કોઈ ફલ
આટ તો કઈ બધ મહિનો ભરવી ગયો કે નહી આવે ને છેલમે ચાલે નહી આવે ને છેલમે ચાલે
મબ નહી વાા ફેલ મે થોડે નાને ડાલ દ વવેગા છેકે પુરાણ વાળા દાલ તોવે ના પુરાણો પુરાણો પણ
ન એું નહ નહી આવે ને તો સહેલું છે કે નહી આવે ને તો સલમે જવું સસ્તામાં બિકે છે.
અચ્છા એમ.
બાકી અર તો એવા પર મેં સાારીને પૂછ્યું કે ફોન પે આ નાખ રાખ્યો છે મેં પૂછ્યું કે સાડા તનસો અહીિયાયા તો અહીિયાં સાડી થઈસો રૂપિયા મેળ છેે.
અચ્છા આજે બહુ ગરમી છે.
હા બહુ ગરમી છે. એટલે તો બાદલા હોય રહ્યા છે ગરમી નથી છે એટલે સુબહે પાણી આવ્યો છે. છે.
હા આવ્યો છે ને નહીં સુબહ નહીં આવ્યો છે. છે બાર આવયો છે વાહો નળાયો છે કે હ વાત અહિયાં આવો છે કધા
હા આવું છું ને તમે તો જોબ કરવાનું પર જાઓને મને તો નથી નથી
મેં તો સન્ડે કો મલુંંગી ના સન્ડે
અચ્છા સન્ડે મળે છુ કે જીતવાનું મળલ છે તમે
હા ઈતવાર ને મલ જાઉં છે ને
ઠીક છે.
વંંદન કે છુટી રહે છે ને
અચ્છા અચ્છા અચ્છા ઠી છે ઠી છે.
હમ.
કેને હું ખાણો બનાવ છું હું રોટલી બનાવું છું.
હમ મારે મારે મારે ઘર બી આવજો.
હા તમારે ઘરે બી આવ છો તમે એ આવ છો તો મારે તે આવ છો ઠીક.
હા આવું છે.
કઈ ને આજ તમારો મા તો ઘણો દુખરોયો છે.
ચાય બના ને પીલો ના છોડી છેઈ.
ચાય બના ચાય બનાને પી છેે. ણેને તો કઈ પતો કઈ હોગય હોય આજ તો.
ગોળી લે લેવો છે.
હા દીદી દવાખાને બી જઈને આવીઈ છું તો કતય દનાસો દુખ્યો. છે પણ દવાખાને ગઈ છું તો. તવયદી લી છે પર તોય હકોની વવે છે.
અચ્છા ઓર.
હ તો કઈ નહી આપ આવો છો તો પછી આપે ચાલા છા ઠીકે ને સાડી લેવાના.
હા ચાલ અછા.
ખુબ સારી સારી સાડિયા છે ખૂબ સુંદર સુંદર છે. એટલે તો બહાર ખુબ નવી નવી ગાડિયા ચાલે છે.
હમ્મ, ઓર.
તમારે ભી લાવણી છે કે?
હા મારે મારે બી લાવણી છે ને. તો વા બહ જ સારી વાત ઘરે પહેનનો વા તો લાણી. છે ઘરે વાત હે નની કે ફાટગી સબ જોવા.
મારે બી ઘર કે વાસ્તે તો લવાનું છે બાકી તો મારે કને અ વર્કવાળી તો ખુબ સારી પડી છે પર. ઘરી બીનાતે કોની છે લાવણી છે. એટલે જવાને બાર ગરમી રહેવા હું તો.
હા બધું ગરમી ક ગરમી ઘણ ઘણો ગરમી લાગ ર. બાર તો અ લાગરો. જીવ નિકલ જાવ.
હા ગરમી ભી ખૂબ છે.
હમ.
ઓલો લઇટ બી ચાલી ગી મા. હલો. હા વ કે તો લાઇટ ભી ચાલે ગ.
હમ.
આટલે બે ઓર વધતી ગરમી લાગશે.
હા લાડી ચ લઈએ તો ઘણી ગરમી લાગડી છે. આટલી કટે આ આટલી ને ક આટલી કટ આ ર લાઈટ, આવી ની ર આટલે નની.
અચ્છા આટલે તો બચમેન ખુબ પાણી આવ્યું છે ને. લાઈટ બી નથી આવી છે.
ખ પાણી આવે છે તો લાઈટ બી કટા આવે છે કાલે પાણી આવ્યો છે, તો લાઈટ ની છે રાતકો દસ રાતે દસ બજે આવે છે. અવેે. હજ કણી મ આજ તો આ તો ગણો તાવાવડા પોડયો.
હમ ખુબ તાવડું પડ્યું છે. હ તમારે પાસ મે લગ્ન થાય. ઉત્સાહ જો થઈ ગયા કે છે?
હા થઇ જયા ને. હમ.
હા
લગ્ન છ, હ હું ગઈ હતી ને.
અચ્છા શું બણો છે? ખાવાનું શું ભણાય છે?
ખાના મે તો કેઈ સો ખમણ સોન
હ
ઓર
હા ખબર સુું
હમ્મ, પુલાબ સોન રોટીવા અસ બનાયા છ ગુલાબજામુન, છાન
હ
પનીર સબજી ને પૂરીથી વાહ બસ એ જ થ. ઓર કુછ નઈ.
હા.
હમ્મ.
તમારે તો બંધ થઇ ગયો છે તો પછી ખુલ ગયો છે પાછો.
હા ખુલ ગયો છે ને આજ ખુલ ગયો છે કાલે તો બંધ તો છે. આજ ખુલ ગું હમ્મ કલે જ પર પરસો આયો થે તે જબ જબ પરસુ આયો તો પરસુ સે બંધ થય ગયો તે. પછી આજ તો બધ કાલે ની આજ સુુબા ખુલ ગયો છે.
ઠીક છે ઠીક છે.
હમ્મ, ન વસ્તે.
ઓર તમે શું કરો છે? તમે શું કરો છે?
હું જોબ કરું છું. હાલો. હા.
તમારે લગ્ન થઇ ગયા કે?
હમ્મ, થઈ ગયા ને.
અ બાકીના દસોમે.
હમ્મ.
આ બાકીને દસો તમે? સસુરાલ માટે રવો છો કે?
સસરાલ માટેથે નહી પિયર ન માટે.
હા ખુબ અચછો એટે માય સજરા ને એનો પડવો તો પતો પડવો છે.
હચ્ચાં.
બે કદી જવ છો કોને લાગજ. ઠીક છે ભણ લોયો તમે બી.
હા બનાવાનું છે હાલ તો તૈયારી કરા છા કઈ. સબજી સબ શ શગ કઈ બણવા છેર કઈ સાગું ટેન્શન છે.
હમ્મ ઠીક છે હોય ગવા છે બે.
હા ઠીક છે.